હેલો
હેલો
કેમ છો બેન
કેમ છો એ બિલકુલ ઠીક છું ભાઈ
હ આજે હું મારા ગામની યાદો વિશે વિચાર કરી રહ્યો હતો તો એટલે મને લાગ્યું કે આજે ગામડા નું જીવન વિશે વાત કરીએ
હા વાહ આ તો ખુબ સરત વિષય છે. મને પણ ગામ નુ જીવન ખૂબ ગમે છે. શહેર કરતા ગામમાં શા શાંતિ વધારે હોય છે.
બિલકુલ સવારે સવારે પક્ષીયોનું મધુર અવાજ સાંભળા મથે જે અને તાજી હવામાં ફરીને મન પ્રસન્ન થઈ જાય છે.
હા શહેરમાં તો વાહનો નો અવાજ અને પ્રદૂષણ ઘડુ હોય છે ગામમાં વાતાવરણ સ્વચ્છ હોય છે.
તું ક્યારે એક લંબો સમય ગામાં રહ્યો છો.
હા પિછલી ગરમીની રજાઓમા હુ મારા દાદા દાદી પાસે લગભગ એક મહિના રહે રાહુ હતો
હા પછી કેવું અનુભવ રહ્યો.
હા ખુબ સુંદર સાવરે જલ્દી ઉઠવો ખેતરે માં જવું પશુઓને જે જોવું અને સાજે મિત્રો સાથે ર રમવું બદુર ખુબ મજેદાર હતું.
હમ હા મારા ગામમાં પણ ખેતરો ઘણા છે. જ્યારે પવન ધીરે ધીરે ફૂંકે અને ખેતરમાં ઉવેલા પાક લહેરાય ત્યારે દ્રશ્ય ખુબ સુંદર લાગે છે.
વાહ આ સાવઠીને જ ગામ યાદ આવે ગયો.
હમ્મ. હા ગાવના લોકો પણ ખુબ મિલનસાર હોય છે. એકબીજા ના સુખ દુઃખ માં સાથે ઉભા રહે છે.
હા શહેરમાં ઘણા લોકો પડોશી ના પડોસીને પડ ઓ ખ્યાત ના હોય. પડ ગામમાં બધા એક પરિવાર જેવા લાગે છે.
હમ્મ. તને ગાવનું કયું કામ રસપ્રદ સાદ લાગે છે.
હા મને ખેતી વિશે જાણવું ખુબ ગમે છે. કિસાન કેવી મહેનત કરે છે. એ જોઈને સમાન વધે છે.
હમ્મ સાચી બાત આપડે રોજ જે અન્ન ખાઈએ છીએ એ પછલ કિસાન ની મહેનત હોય છે.
હા મારા દાદા કેતા હતા કે ખેતીમાં ધીરજ અને મહેનત બને જરૂરી છે.
હમ્મ હા ગાવ હા મોસમ સારો હોય તો પાક સારો થાય અને ક્યારેક પ્રકૃતિ પર ઘણો આધાર હોય છે.
હા ગાવના તને સૌથી વધારે શું ગમે છે.
હા સાંજ નો સમય બધા લોકો કામ પૂરી કરીને ચોકુ માં બેસી અને વાતો કરે.
હા. એવા સમય મોબાઈલ કરતા માનવી સંબંધ વધારે મજબૂ મજબૂત બને છે.
હા તું ગાવ માં કયા ખેલ રમતો હતો.
હા ક્રિકેટ કબડ્ડી અને ખો ખો તું.
અ અમે તો આખો દિવસ ક્રિકેટ રમીએ. ક્યારે એક ખેતર પાસે ખુલ્લા મેદાનમાં મેચ રાખીએ.
ખુલ્લા મેદાનમાં રમવાની મજા જ અલેહો છે.
હા બિલકુલ શહેરમાં એટલી જગ્યા નહી નથી મઠતી.
ગામના તહેવારો પડ ખૂબ ઉત્સાહથી ઉજવાય છે.
હા ખાસ કરીને ઉત્તરાયણ હોલી અને દિવાલી.
હા ઉતરાયડમાં પતંગ ઉડાવની ખુબ મજા આવે છે.
હા તો કાઈ પો છે. ભોલવા માં જ અલગ આનંદ આવે છે.
હા હસતા સાચી વાત.
હા હ તમને ગામ નું ભોજન કેવું લાગે છે.
હા એકદમ તાજું અને સ્વાદિષ્ટ ઘર નું મખણ છાસ અને તાજા શાકભાજી નો સ્વાદ જ અલગ હોય છે.
હા. ઓર મારી દાદી બનાવે એવા રોટલા અ અને શાક નો પસંદ હજી સુધી ભૂલી શક્યો નથી.
હા દાદી ના હાથ નું ભોજન તો હંમેશા ખાસ હોય છે.
હા. તારામતે ગાંઉં અને શહેરમાં સૌથી મોટું ફરક શું છે?
શહેરમાં સુવિધા વધારે છે. પડ ગામમાં શાંતિ અને અપનાપન વધારે છે.
હમ્મ હા પણ એજ માનું છું
ગાંઉં માં રાત નું આકાશ પડ ખુબ સુંદર લાગે છે.
હા શહેરના પ્રકાશ પ્રદૂષણ ના કારણે તારા ઓછા દેખાય જય
ગાંઉમાં તો હજારો તારા સ્પષ્ટ દેખાય છે.
હમ્મ મને યાદ છે એક વાર હું અને મારા દાદા ઘરની છત પર બેઠા હતા અને તારા જોતા જોતા ઘણી વાતો કરી હતી.
હા એવા પલ જીવન ભર યાદ રહે છે.
હમ્મ તું ભવિષ્યમાં ગાઉમાં રહેવા માંગીશ
જો સારી સુવિધાઓ મઠે જો સારી સુવિધા મઠે તો જરૂર શાંત જીવન ઘણા લોકો ને પસંદ આવે છે.
હા અરે આજકલ ઘણા લોકો શહેરની ભાગધોડ થી થાકી જાય છે.
હા એટલે ક્યારે ગાઉ જઈને મને શાંતિ મટે છે.
હા તને લાગે છે, કે ગાઉ નુ વિકાસ જરૂરી છે.
જરૂર શિક્ષણ સ્વાસ્થ્ય અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ, ગામ સુધી પહોંચવી જોઈએ,
હમ્મ જો ગાવ મજબૂત બનશે તો દેશ પણ મજબૂત બનશે.
બિલકુલ ભારતનો આધાર ગાવો છે.
હમ્મ આ આજે ગાવ વિશે વાત કરીને મને ખુબ આનંદ આવ્યો,
મને પણ ગાવ ગાવની યાદો હંમેશા ખાસ હોય છે,
હું આપણે ગાવ છું. ક્યાં ક્યાં વિકાસ હો રહ્યાએ
હેલો,
હાલો.
હેલો.
હા, હાવે જો ટેકનોલોજી હ અને ઇન્ટરનેટના કારણેે, ગાવમે પણ ઘડી સુવિધાઓ પહોંચી રહી છે, આજે ઘણા વિદ્યાર્થી ગાવમે, રહીને અભ્યાસ કરે છે, જ
હા, હા.
હ પેલા જે કામ માટે શહેર, એ જવમ પડતું હતું, એ હવે મોબાઈલ અને ઇન્ટરનેટથી ઘર બેઠા થઈ જાય છે,
બિલકુલ ભારતનો આધાર ગામો છે,
હમ અ બેંકિગ, શિક્ષણ, ખરીદારી અને સરકારી સેવાઓ પણ ઓનલાઈન મથી રહે છે. ઓર મારા ગામમાં પડ હવે ધણા ઘરોમાં ઇન્ટરનેટ છે. નાના બાલકો પણ કમ્પ્યુટર વિશે જાણકારી રાખે છે.
હા
હ આ બદલા ખુબ સકારાત્મક છે. પણ મને લાગે છે કે ગાઉની સંસ્કૃતિ અને પરંપરા જટવાડી પણ જરૂરી છે. આ વિકાસ થગો જાઈએ પણ પોતની ઓળખ ના ખોઈએ જાયને.
હા ભાઈ
અ તને શું લાગે છે, કે ગાવના યુવાઓ મોટે સૌથી જરૂરી વસ્ તું કઈ છે?
હાજી બિલકુલ.
અ અ આપકા મતે સારું શિક્ષણ અને રોજગારની તક જોએ મઠ્ઠી જાય તો ઘણા યુવા ગાવમાં રહીના પડ પ્રકૃતિ કરી શકે.
હા
અ અ સાચી વાતે એ ઘણા યુવા મજબૂરીમાં શહેર જાય છે. અ આજકી બાતનું મને બહોત કુછ સીખને કો મિલે છે.
આજ કે બાત ને હમે ભી બહુત કુછ સીખને કો મીલે છે ભાઈ.
અ ધ્યાન રાખજો, આવજો.
હા જી બિલકુલ.